હલો. અરે બસ મજા હે મારા ભાઈ પૂર્વ ભાઈ. એકદમ શાંતિ છે યાર તમારે કેવું ચાલે છે બોલો બોલો.
બસ આ વાંચતા તા એક્ઝામ નું રિલેટડ
શું વાત કરો છો શું વાંચતાં તા તમે.
હમણાં બંધારણ વિશે વાંચતાં તા થોડુંક. આમુખને બંધારણ ને સિટીઝનશીપ ને એ બધા.
વાહ ભાઈ વાહ બહુ સરસ. કેવાય એક ઈન્ડિયા ના નાગરિક તરીકે તો બંધારણને તો જાણવું જોઈએ.
હા બંધારણ તો જાણવું જ જોઈએ મને લાગે છે કે આપડે. કદાચ મે આઈટી ડિગ્રી ના કરી હોત ને લો ડિગ્રી કરી હોત તો બધા મને એકચ્યુઅલીમાં બંધારણ વધારે પ્રેમ થઈ ગયો હોએ.
સાચી વાત. છે સાચી વાત છે તમારે તમે એક વકીલ બનવાની સો ટકા શક્યતાઓ ધરાવો છો.
હા એમાં તો આરગયુંમેન્ટમાં તો કેવું છે કે કોઈને પણ કોમ. લોજીકલ આર્ગ્યુમેન્ટ કરવી હોય સ્ત્રી જેવી નહીં લોજીકલ આર્ગ્યુમેન્ટ. તો એ બધી કરવી હોય તો એમાં તો હું ઘણું. ને ના દેખું કારણ કે મારે લોજીકલ ફેક્ટસ એટલા હોય છે ને.
જબરજસ્ત. ફેક્સ તો બહુ હોય છે તમારા પાસે તમે પેલા હાજી હા. તમે એકદમ શું કેવાય ફેક્ટ. ટિલા પ્રકારના વ્યક્તિ શું તો તમારે થોડા ફેકટો હોય છે અને. તમે પેલા થી એવા જ છો એટલે શું કેવાય હોશિયાર બહું ઊંચા કક્ષાના. તો તમારે બધું તો આ બાબત બંધારણ તો સમજવું તમારા માટે સામાન્ય બાબત છે.
મને લાગતું હતું કે બંધારણ સમજવું મારા માટે એક સામાન્ય વસ્તુ હતી પણ હમણાંથી મને એવું લાગે છે. કે બંધારણમાં ઘણી બધી વસ્તુઓ છે કે હજી તો મેં શરૂઆત જ કરી છે. તમે જોઉ છું કે. કેટલા બધા આના અંદર અનુચ્છેદ છે કેટલું બધું છે આપડા બંધારણ બનવા માટે. ટાઈમ કેટલો લાગ્યો હતો આમુખમાં શું શું કેવા માંગ્યો છે કને બંધારણની રચના કરી હતી કોણ પેલા. અધ્યક્ષ હતું અને સમિતિ બનાવી હતી. આ બધું તો બ‌ઉજ બહુ બધી વસ્તુ છે બંધારણ બનતા પેલા નો ડેટા એટલો બધો છે. કે તમે યાદ જ ના રાખી શકો એમ.
અને આ તો ગયો ને કેટલા તમે તો બધા વિષયો બોલી ગયા આટલા વિષયો નો. તો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવા માટે તો ખુબ સમય પણ વેળફો પડે.
હા યસ યસ યોર રાઈટ આઈ થિંક સો.
એટલા વધારે પડતા સમજુ છો ને કે તમે તો જલ્દી આ બધું વાંચી લેશો. એવું મને લાગે છે હમ.
ના ના એકચુલીમાં એવું નથી આમ તો શું છે કે આપણે જાણવા જઈએ કે. અ બધું હોય છે પણ આપડે એમ જોવા જઈએ તો કશું હોતું પણ નથી હોય પણ છે ને એવું બધું આમ. કરવા જઈએ તો નથી એવાતું નું વાય છે એવુ.
અચ્છા અચ્છા બરોબર છે બરોબર છે અમુક વખતે તમને એવું લાગે કે. અ બધું વાંચી લીધું છે ને પછી ચોપડી બંધ કરો એટલે એમ કે કશું યાદ જ રહે. તું નથી સાચી વાત છે સાચી વાત છે આ તો બધું કેવું છે. દરેક સ્ટુડેન્ટ જોડે આ પ્રોબ્લેમ થતો જ હોય છે. પણ એક આ બઉુ નોર્મલ વસ્તુ જ કેહેવાય છે સાચી વાત છે બોલો બોલો.
એ આપડે તમે જોવા જ તો ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ થ્રીમાં તમે આમ જોવા તો ફ્લેક ડેટા પૂછે છે બધો એક્ઝામમાં મારા ખ્યાલથી તો એમ આર રાઈટ ઓર નોટ
સાચી વાત. તમારું એનાલિસિસ એકદમ સો સો ટકા સાચું છે.
હા.
કે જે ક્લાસ થ્રી લેવલની અથવા એનાથી નિમ્ન કક્ષાની જે પણ અ ભરતીઓ યોજાય છે તો એમાં બધું ફેક્ચ્યુઅલ ડેટાને લગતું અથવા વન લાઈનર. ટાઈપ ના ક્વેશ્ચન કહી શકાય. હા તો એ ટાઈપ ના છે ને હા હાજી હાજી જી હાજી એ ટાઈપ ના ક્વેશચનો બઉ વધારે પ્રમાણમાં પૂછાય છે. જયારે તમે ક્લાસ ટુ કે કોઈ ઉચ્ચ કક્ષાની એવી અધિકારી લેવલની પોસ્ટનું તમે ભરતી આપો તો એમાં પ્રશ્નોનું લેવલ વધાય છે. વધુમાં કે એનાલિટિક્સ ટાઈપ નું બઉુ પૂછાય છે. એમાં બેઠે બેઠા ફેચુઅલ ડેટા કે એવું કઈ ન પૂછાય
ઓ માય ગોડ વોટ ઇઝ ધીસ
હા એ બધું એવું એવું જ હોય છે.
હા તો મારો એક પ્રશ્ન હતો બીજો કે અમુક વખતે અમ બંધારણ નું અભ્યાસ કરી રહ્યું હતોું તો એમાં એવું કીધું કે કયું રાજ્ય કયા સમ સમય અલગ પડ્યું છે. એમ કે ધારો કે હમણા આંધ્રપ્રદેશ હતું હતો કે ઓગણીસો છોતેર પછી જયારે સમિટીિ બની પ્રાંત વધે એસ એસઆરસી ને બધી સેલ્ફ રેેશન કમિટીને એ બધું બનીું ત પેલું આંધ્રપ્રદેશ અલગ પડ્યું હતું. તો શું એ બધા ડેટા એ બધી તારીખો પૂછાય- શું શકે કે ભાઈ કયું રાજ્ય કયા વખતે અલગ પડ્યું છે ભાઈ કે ભારત આપડે કેવાય બોમ્બે રાજ્ય હતો તો બોમ્બે રાજ્યમાં ગુજરાત ના મહારાષ્ટ્ર કયા દિવસે અલગ પડ્યું આંધ્રપ્રદેશ માં ક્યારે અલગ પડ્યું એ બધા એ બધી તારીખો પૂસાઈ શકે છે.
ના ના બિલકુલ નથી પૂછાતી આ ખાલી તમારે એક જનરલ આઈડિયા લેવા માટે જ હોય છે. કે ધારો કે આમાં જો તમારે ઇનકેસ તૈયાર કરવું હોય તો પેલું ખાલી કે આંધ્રપ્રદેશ ક્યારે બન્યું સૌથી પ્રથમ કયું રાજ્ય બન્યું સૌ છેલ્લું કયું રાજ્ય બન્યું એવા બધા તમે મેન મેન ડેટા કરો તો ચાલે ને એમાં પણ એની કોઈ ડેટ યાદ રાખવાની જરૂર નથી. પેલા એવું પૂછાતું હવે એવું કઈ પણ પ્રકાર નું પૂછાતું નથી.
હા તો મને કરેક્ટ કરજો તમે કદાચ સૌથી પહેલા મને લાગે કદા આંધ્રપ્રદેશ રાજ્ય બન્યું છે. અને સૌથી છેલ્લું કદાચ તેલંગાણા બન્યું છે. મારા ખ્યાલથી
હમ હમ હમ
જે બે હાજાર ચૌદમાં બન્યું હતુંું શું આ વાત સા
અરે સો ટકા સાચી વાત છે તમારી આપનો ડેટા ચો કસ જ છે. અને આપણું રિવિઝન પણ બહ સારું ચાલી રહ્યું છે.
મારે એક બીજો પણ પ્રશ્ન હતો અમે તો મેં મારે થોડીક ટીપ્સો જોઈતી હતી વાંચવા લ એક્ઝામ મે લખતી થોડી તો શ તમે મને આપી શકશો
ના સો ટકા સો ટકા તમારે આમ કયા ટાઈઇપનો જોુવે છે. રિવિઝન બાબતની જોુવે છે. ડપી વાંચું છે. ટાઈપ ન જોવે છે કે બઉુ યાદ રહી જાય એ ટાઈપનું એવું છે.
મારે એ કેવું છે. કે મારે તો ઓલરેડી કેવું છે. કે મારે ટેકનિકલ અને નોન ટેકનિકલ બે પાર્ટસ આવે છે મારા એઝામમાં મને એવું લાગે છે.
પહેલા તો તમે એ કહો કે તમારે કઈ એક્ઝામ માટે તમે પ્રિપેર કરી રહ્યા છો.
મારે એવું છે કે હું પોલીસ ખાતાની એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યો છું
બઉુ જ સરસ બઉુ સરસ ગુજરાત રાજ્ય સરકાર તમારો સિંહ ફાળો બઉ અપૂત તોરા આ આવો એમાં આશા રાખીએ
હા હું એજ કેવા માંગતો હતો પણ એમાં કેવું છે. કે હવે સમજી લો કે મારું ટેકનિકલ ગુરુ થયું કે મારે નોન ટેકનિકલ હવે ચાલુ કરવું છે. તો નોન ટેકનિકલ તો ચલો હું ગમે તેમ કરીને-' થોડું થોડું થોડું કરીને પૂરા કરું પણ હવે કેવું છે કે એમસીક્યુ સોલ્વ કરવા રિવિઝન કરવું છે મારે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીના કરવું આ્યા અભ્યાસક્રમ મારો સાચવમાં
સો ટકા સાચી વાત છે આ તમે બહુ મહત્વપૂર્ણ સ્ટુડન્ટ લાઈફમાં જે સૌને મ ચવતો હોય ને એવો પ્રશ્ન તમે કરો છો
હા એક્ઝે્ટલી
હા તો એનો એક સરળ અને સામાન્ય જવાબ છે કે પેલા હાજી હાજી ના ના પેલા તમે કેવું છે કે સવારે પેલા ઉઠો ને તો તમારે શું ટાઈમ વધારે મળે પછી તમારે કેવું કે તમારે બાર બાર વાગે ઉઠવું હોય તો પછી તમે કશું ના પાડવામાં
હા એમમાં પણ એમાં તો હું હું કેવા માગુ છું કે હું રાતના પણ થોડક અભ્યાસ કરી લ છું પણ તમારી વાત સાચી છે કારણ કે કેવું છે કે હમણાં મને ખુબ કધું હતું કે જયારે પણ તમે એક્સામમાં જશો તો તમારો ટાઈમ તો સવારનો જેવો હશે એ તમે શું આ બાર વાગે જેવા એક વાગ્યા જેવા ઉઠશો ને તમારે કેવું કે એક્ઝામ્પલ તમારી ટાઈમ તમે રિલેટ નહીં કરી શકો એ દિવસ પૂરતો ને તમારું મગજ ભારે રાખશે તેમ બધું જે વાંચેલું છે એ બધું પાણી માં જ જશે
હાચી વાત છે એકદમ આજ એને સલાહ આપી છે બહુ અલુ ભવ્ય વ્યક્તિ લાગે છે આવી સલાહ આપવા વાળા કારણ કે જનરલી આવુજ થતું હોય છે આપણા કેવું કે મગજ ને આદત પડી જ હોય છે એવી બધી કે આપડે જે સવારની રોજ ક્રિયા કરતા હોય તો એ પ્રમાણે તમારું મગજ રિએક્ટ કરે કે કારણ કે તમે રોજ બાર વાગે ઉઠતા હોય તો તમારું અગિયાર વાગે મગજ એક તીવ્રેજ નહીં બોડવો તો આનો બેસ્ટ આઈડિયા છે કે તમારી એક્ઝામ હોય એના એકસો દસ દિવસ પહેલાથી ચાલુ કરી દેવાનું તમે જો ઉઠી ના કરતા હોય તો ખાલી દસ જ દિવસ પેલા કરી દેવાનું
વાત કરો છો
તો હા બસ સાત દિવસ થાય બોડી ક્લોકને સેટ કરતા સાત દિવસમાં તમારે કમ્પ્લીટ થઈ જાય તો રોજ એક એક એક કલાક અત્યારથી ઓછો કરતા જાવ ઓ ને તો છેલ્લે આવતા આવતા ત તમારે લગભગ સાત આઠ વાગે તમારે થઈ જાય ટાઈમ તો બેસ્ટ છે એ જો
હા એ મને આઈડિયા એ તમે કીધું એ રહ્યું એમાં હું હવે પાલન પણ કરવાનું ચાલુ કરી દઈશ તો મારે એક બીજો ક્વેશન હતો રમેશભાઈ તો મારે કે હવે હુ ટાઈમ મેનેજમેન્ટ માટે કરતા નોનટેકનિકલટેકનિકલ પૂરું થઈ ગયું તો હવે એકચ્યુલીમાં રિવિઝન કરવું પડશે અને એને એમસીક્યુ પણ સોલ્વ કરવા પડશે અને મારે નોનટેકનિકલ પણ કેવું છે કે નોન ટેકનિકલ હા આપણે થોડું કેવું છે કે મેથ્સ અને રીઝનિંગ તો થોડુંક ફાવે છે પણ આ બંધારણ ના બંધારણ છે કે હું વિડીયો બધા દેખતો રહું છું તો એમાં હવે હું બંધારણમાં તમે સમજો. કે હું વિડીયો જોઉં તો ખાલી એનો લખી દઉં અને બસ ખાલી ત્યારે એક્ઝામ હોય ત્યારે એના વન વીક પેલા બધું વાંચી લોતો ચાલે
ના ના ના આ એક બિલકુલ શું કેહેવાય ખોટી રીત છે આપની આમાં કેવું થશે કે જયારે તમે બધું ભેગું કરીને વાંચવા જશો ને તો ત્યારે ઓ ઓ શોર્ટ ટર્મમાં શું તમને એમ થશે કે આ પૂરું ક્યારે થશે બરોબર તો એના ટેન્શનમાં જે તમને યાદ રહેતું હશે ને એ પણ યાદ નઈ રે એટલે આનું એક હાજી હાજી બોલો બોલો
એમાં હું એવું કહેવા માંગુ છું તમને કે એકચુલી હું ખાલી આ બંધારણ પૂરતું જ વાત કરતો હતો કે બંધારણમાં હાલ બધા લેક્ચર કમ્પ્લીટ કર દું આમ બધું લખી લીધું હોય કે જે મેન કે અમારા લગતી જે ક્લાસ થ્રી પૂરતી. એઝામની છે રિઝલ્ટ લખી દીધી હોય તો પછી હું. એને અ. અઠવાડિયા પેલા એક વાર રિવિઝન કર દઉ તો ચાલે એટલે પર્ટિક્યુલર એક બંધારણ માટે
કોઈ વાંધો નઇ બો ચાલે ચાલે એવું તો ચાલે તમને એકદમ શોર્ટ સ્કિ ફ્રી ટાઈપ્સની નોટ્સ બનાવી દો ને તમે એકદમ મોટું ધારકે તમારે કોઈ બી ચેપ્ટર કે ગમે એનું આલ્યું હોય દસ પર ચેપ્ટર દસ પેજ આલ્યા હોય તો અવે દસ પેજ ને ધારો કે તમે બે તમારા હાથથી લખેલા બે પત્તામાં તમે સમાય દો ને તો જયારે એન્ડ ટાઈમે ચાલીસ પચાસ પત્તા હાથમાં તમારા હોય ને તો તમારે શું એકવાર હાથેથી લખ ખેલુ હોયને મોસ્ટલી આઈડિયા જ હોય કે આના શું આવશેને આવું આવશે બરોબર? તો શું એ ચાલીસ પચ્ચા પત્તા એક તો ઓછા હોય અને તમારે હાથથી લખેલું હોય ને તો એ વસ્તુ ઝડપી રિવાઈઝ થઈ જાય ને તમને યાદ પણ જલ્દી રે.
હા સાચી વાત છે અને અ બીજું એ કહેવા માંગતુ તું કે ટેકનિકલ અને અવે મારે ગણીતર અને રીઝનિંગ બાકી રયુ પણ કરંટ અફેર તો શું છે એકચુલીમાં મ મને બઉ બધું વાસ લાગે છે તો મું થોડું થોડુંક કરતો રહીશ તો બરાબર છે બાકી તો એ પંદર માર્ક માટે તો શું આ બધી આપણે એફર્ટ વધાર કરવી વી
સાચી વાત છે, સાચી વાત છે સો ટકા સાચી વાત છે એમાં એમાં મારું એવું પર્સનલી માનવું છે કે તમારે જય્યારે એક્ઝામ આવે ને તો એના દસ દિવસ પેલા તમારી એકેડમી દ્વારા તમને કરંટ અફેર પ્રોવાઈડ કરવામાં આવશે. એકદમ સોર્ટ અને ક્રિસ્પી હશે, પચાસ કે સિત્તેર પેજના થશે બરોબર છે. તો હાલ પૂરતા તમારે ઇન કેસ ના કરવા હોયને પચાસ સિત્તેર પ પચાસ થી સિત્તેર પેજનું કરી દેવાનું બરોબર છે.
હમ્મ.
તોએ તમારે કરંટ અફેરની બહ ચિંતા ના કરવી પડે, અરે મને મારે ખ્યાલ તો તમારા જો એક્ઝામની તો વાર હશે
હા, મારે કદાચ લગભગ પાંત્રીસ ચોત્રીસ દિવસ હજી બાકી છે.
ઓહો હો ચોત્રીસ દિવસમાં તો તમે હું કવને તો તમે અઠવાડિયામાં એક મહિનાનું ઇઝીલી થઈ જાય. ઈ વહેલી બે કલાક ખાલી બેસોને બે જ કલાક
હમ્મ, હમ્મ, હમ્મ.
તો રોજના બે કલાક એટલે સાત દિવસ ના ચૌદ કલાક થાય.
એટલે હું એમાં કેવું છે કે હું કન્ફ્યુઝન માં છું કે હું ટેકનિકલ કરું કું થોડુંક. અહ ગણિત્રીજ રીઝનિંગ પણ બાકી છે અને મારે થોડુંક બંધારણ પણ બાકી છે અથવા હું અને રિવી ટેકનિકલ નું રિવિઝન કરવાનું પણ બાકી છે. મારે મેઈન વસ્તુ આ છે કે ટેકનિકલનું રિવિઝન કરી એમ સી ક્યૂ સોલ્વ કરવા પછી ગણિત રીઝનિંગ કરવું અને બંધારણ કરવું.
ના ના તો તમારે છે ને તમારું પેલા ટેકનિકલ જ પકડાય. સૌથી પેલા જો ટેકનિકલ તમને એમ લાગે કે ભાઈ ઇન કેસ કે ચાલો ચાલો સો માર્કસનું ઉદાહર તરીકે લઈએ કે સો માર્ક નું પૂસાય છે બરોબર. તો એમાંથી તમનેમ કે કે હું સાહીઠ પાસઠ પ્લસ ખેંચી લઈશ. સાઈઠ પ્લસ કે સાઈઠ પાસઠ જેટલા આપડા આઈ જશે. એટલી તૈયારી થઈ ગઈ છે તો પછી એ એ બાદ જ તમારે પછી નોન ટેકિકલ પકડાય ત્યાં સુધી નોન ટેકિકલ પછી ના એકદમ પછી સા આડ તો ચાલશે પણ પેલા પેલું સાહીઠ થી પાસઠ ટકા પડવું કારણ કે જનરલી પબ્લિક ને. સાઈઠ પ્લસ તો રહેશે જ એમાં.
હા મને પણ એનો આઈડિયા છે કદાચ.
ઠીક ઠાક તમારે મેરટમાં આવવું હોય તો બરોબર. તો સાયન્સ ક્લાસ એવરેજ ગણી લો તમે. સો માર્ક માંથી અને બસો હોય તો એ પ્રમાણે સાઈઠ ટકા લેખે ગણી લેવાના. એ ટાઈપને હા તો તમારે ટાઈપનું લાગે ને તો તમે ટેકનિકલ કરીને પછી મિલ દેવાનું અને પછી આમાં નોન ટેકનિકલમાં જે વધારે વેઇટેજ વાળા હોય ને
બરાબર.